હા, કેમ છો? રા ધે રાધે.
હેલો.
અવાજ આવે છે, મારી.
એક મિનિટ હા, એક મિનિટ. હેલો.
હા, અવાજ આવે છે.
હા, આવે છે. હેલો, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું, ઘરમાં બધા કેમ છે.?
ઘરમાં પણ બધા મજામાં છે, બાકી શું? ચાલી રહ્યું છે, બાકી બસ મજા છે, કઈ નથી હવે આ વેકેશન પડયું એટલે છોકરો મોબાઈલને આમ તેમ એજ ચાલુ રહ્યું છે. મોબાઈલ અગર તો લાઈફ જ નથી. આવું લાગે છે.
એક મિનિટ હા એક મિનિટ!
મતલબ એવું લાગે મને કે મોબાઈલ તો છે, ને બેઝિક નીડ થઈ ગઈ છે, બધા માટે
હા એ તો છે. છે જે આજ કલ મોબાઈલ તો બેઝિક નીડ બની ગયો છે બધા લોકો માટે.
હા! નાના થી લઈને મોટા બધાને જ આ ફોન જોતો હોય છે.
હા આજકાલ તો મોબાઈલ ફોન વગર લાઈફ ઈમેજિન પણ કરી શકાય નહી.
હા હા બરાબર કીધું. મતલબ પેલા મોબાઈલ ફક્ત કોલ માટે હતો, હવે તો બધી જ રીતે થ ઉપયોગ કરવા માંડી ગયા છે. માણસો વોટ્સઅપ, ઇનસ ન્સ્ટાગ્રામ, ઓનલાઈન શોપિંગ બધુ રોજ મોબાઈલ પર થતું હોય છે.
એજ ને, હા પેલા તો મોબાઈલ સિર્ફ કોલ માટે હતો, પણ હવે તો એવરીથીંગ બધા માટે થાય છે.
હા એટલે જ તો
હા! એજ ને પેલા તો મોબાઈલ લોકો તમે જેમ કીધું વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ આ બધા માટે ચાલતું હતું પણ, પણ આ બધા બેનિફિટ સાથે કઈ પ્રોબ્લેમ પણ આવે છે.
હા એ વાત તો બરાબર કીધી, પ્રોબ્લેમો પણ બહુ બધી છે.
હ એજ ને, પેલા તો એડવાન્ટેજની આપણે વાત કરીએ તો મ મને લાગે છે, કમ્યુનિકેશન ઈઝી થઈ ગયું છે હવે
હા હા વિડીિયો કોલથી દૂર દૂર રહેવાના છતાંય, ફેમિલી સાથે કનેક્ટ કનેક્ટ મતલબ આમ કનેક્ટ થઈ ગયા છે લોકો.
હા એજ ને! અને હવે એજ્યુકેશનમાં પણ મોબાઈલ ફોન યુસ મોબાઈલ, કેટલો યુઝફુલ છે, ઓનલાઈન ક્લાસીસ છે, પછી યુટ્યુબથી લર્નિંગ ઈઝી થઈ ગયું છે.
બિલકુલ બિલકુલ! રેસીપી, હેલ્થી ટિપ્સ બિઝનેસ આઈડિયા બધું જ મોબાઈલ પર મળી જાય છે હવે તો
હા ઈમરજન્સી માં પણ મોબાઈલ લાઈફ સેવર જેવું છે એમ્બ્યુલન્સ કોલ પછી લોકેશન શેર કરી શકેએ છે બધું ઈઝી થઈ ગયું છે
હા હા અને હવે તો ઓનલાઈન પેમેન્ટ પણ કેટલા ઇઝી બની ગયા છે જીપે છે ફોનપે છે પેટીએમ છે તો એનાથી આપણને છે ને કેશ પણ કેરી કરવાની જરૂરત નથી પડતી
હા એ તો એકદમ સાચી વાત કીધી તમે પણ આજ છે કે એના થોડા ઘણા ડિસએડવાન્ટેજસ પણ છે જેમ કે મને લાગે છે કે મોબાઈલ નંબર ઓવરયુઝ પણ પ્રોબ્લમ કરી શકે છે
હા હા લોકો આ વાત તો બરાબર છે લોકો આને શું કે છે એડિક્ટ બની ગયા છે આનું ફેમિલી સાથેઠ બેઠા હોવા છતાં પણ તમે જોયું હોય કેટલા લોકો ફોન ફોનમાં જ બિઝી હોય છે
હા એ તો બરાબર કીધું તમને પછી આનાથી હું લોકોને આઈ પ્રોબ્લેમ થઈ જાય છે હેડેક થાય છે પછી લોકોની ઊંઘ તબ થાય છે આ બધા ઈસ્યુઝ વધી ગયા છે
અને છોકરાઓમાં તો જો ને ખાસ કરીને પ્રોબ્લેમ વધે છે આ બધી આઉટડોર ગેમ તો રમતા જ નથી
હા એ તો વાત સાચી છે લોકો તો હવે છોકરાઓ તો ઘરની જ બધી ગેમ્સ રમતા હોય છે એટલે આ મોબાઈલ તો બો
હા લોકોથી દૂર કરી રહ્યા છે છોકરાઓને હા ફેમિલીથી દૂર કરે છે આજકાલ તો મને આમ લાગે છે કે ફોન વગર તો જીવન કલ્પના પણ નહીં કરી શકીએ આપણે
હા એજ ને બિલકુલ મોબાઈલ તો હવે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે
હા હા પહેલા તો શું હવે પહેલાના જમાનામાં તો સારું હતું કે લેટર થી આપડણે એકબીજાને વાત પહોંચાડી દેતા હતા એવું બધું કરતા પણ હવે તો આ ફોન આવી ગયા પછી એક ફોન કરો અને વાત થઈ જાય વિડીિયો કોલ પર બીમ આમ જ લાગે કે સામે બેસીને આપણે વાતો કરી છે
હા એ તો છેજ એમ જ લાગતું હોય છે કે જેમ કીધું તમે કે સામે બેસી તેને બાદ વાત કરી રહ્યા છે એવું લાગે છે
છે હા અને આ બ હમ
ફાયદો હતો પેલા તો હું હવે પણ બો ફાયદા તો છે પણ ફાયદો સાથે સાથે આ નુકસાન પણ બો વધી ગયા છે એટલે આમ થાય છે કે
હલો નુકસાન તો પછી આ જ છે કે મોબાઈલનો વધારે ઉપયોગ પણ સમસ્યા ઊભી કરે છે લોકો હવે મોબાઈલના આદિ થઈ ગયા છે
હા હવે તો લોકોને મોબાઈલ ફોન વગર ચાલે પણ નહી લોકો તો મોબાઈલ કેટલો જરૂરી થઈ ગયો છે લોકોના માટે ત્યા
હા અને આ શો સોશિયલ મીડિયાના કારણે કંઈક વધારે જ પડતું થઈ ગયું છે
હા એ તો છે સોશિયલ મીડિયા ને લીધે હમણાં આપણે જોઈએ તો કેટલું વધી ગયો છે કે લોકો બો બધા ઓવર યુઝ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા ન પણ કોઈક જગ્યા પણ સોશિયલ મીડિયા બહુ ફાયદો કરે છે કે કોઈ બિઝનેસ પણ કરી શકાય છે, પછી કઈ પણ વસ્તુ આપ આપણને અલગ અલગ ચીજો જાણવા મળે છે, કેટલી નવી ઇન્ફોર્મેશન પણ મળે છે અને કોઈક જગ્યા એ પર આવું પણ થાય કે નુકસાન પણ કરી શકે છે, જેમ કે લોકોને આપણના વિશે બધું ખબર પડી જાય છે, લોક સ્ટેટસ મૂકે તો તુરંત જાણ કરી મળતી હોય છે, તો
હા, હા, એતો તમે વાત પર મતલબ મતલબ આજે સોશિયલ મીડિયા જે સારી રીતે પણ ઉપયોગી થાય છે અને ખોટી રીતે પણ ઉપયોગી થાય છે.
હા, એતો એજ ને એના તો એટલે જોવા જઈએ તો એના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. તો એતો આપણના પર છે, કે આપણે કેવી રીતે એને એનો ઉપયોગ
હા, હવે તમે જોયુ હશે કે આપણે સોશિયલ મીડિયા ના ઉપર લોકો પોસ્ટ મૂકે છે તો એને જોઈને લોકો પોતાની લાઈફ સાઈલ પણ એના દેખાવી દેખી કરવા માંગે છે.
હા, એજ ને તો લોકો આમ આવું થઈ ગયું છે કે લોકો આમ વિચારે છે કે જોવા જોવી કરવા જાય છે, કે આમ એને આ ચીજ લાઇવી તો ભલે કેટલાની મોંઘી પણ હશે તો પોતે પણ લાવવાની. ટ્રાય કરીશ કે ભાઈ પોત પો પોતે પણ લાવશે.
હા, હા, આતો સાચું કર ઘણા લોકો ફક્ત પોતાની હેપ્પી મુમેન્ટ જ પોસ્ટ કરે છે, બીજાને લાગે કે આ લોકો હંમેશા ખુશ છે, આથી મેન્ટલ સ્ટ્રેસ પણ વધે છે.
હા, એતો બરાબર કીધું તમે કે આનાથી મેન્ટલ સ્ટ્રેસ પણ વધી જાય છે, એટલે જ લોકોને લાગે કે ભાઈ હેપ્પી મુમેન્ટસ જ જોવા મળે લોકોના તો કોઈને આમ સ્ટ્રેસ પણ થઈ જાય કે આ આ લોકો ની જિંદગી માં કેટલું સુખ છે. છે ને પણ આમ નથી બધા બધાની લાાઈફમાં કઈકને કંઈક પ્રોબ્લેમ હોયજ છે.
હોયજ છે, આ બરોબર કીધું અને હવે તો જુઓ ને લોકો કલાકો સુધી ફોનમાંજ રહે છે. આ ફેસબુક અને જ્યાં ત્યાં ઇન્સ્ટાગ્રામને આ બધે એમાં રીલ્સો આવવા માંડી છે તો કેટલો ટાઈમ વેસ્ટ થઈ જતો હોય છે આમાં.
હા, એજને એક વાર રીલ સ્ક્રોલ કરવા લાગ્યા તો પછી પૂરો દિવસ ક્યાં નીકળી જાય ખબર પણ ન પડ પડે આપણે પોતે પણ ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો હું પણ રીલ સ્ક્રોલ કરું એટલે મારો બે દિવસ ક્યાં નીકળી જાય મને ખબર પણ ન
આ વાત તમે બરોબર કીધી બે કલાક શું વધ વધારે કલાક વીતી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી. એટલે મને આમ લાગે છે કે જયારે આપડે કંટ્રોલ ગુમાવી દઈએ ને આપડે લિમિટમાં વાપરવું જોઈએ બધી વસ્તુ.
હા, એતો છેજ. આપણને પોતાને પોતાની લિમિટ ક્રોસ ન કરવી જોઈએ અને લિમિટમાં જ બધું કામ કરવું જોઈએ.
હા, મતલબ સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણને નવી ન્યૂઝો, કઈક નવું શીખવા કે સારી હેબિટો માટે જ ઉપયોગ કરવો જોઈએ.
હા એજ ને કઈક નવી વસ્તુ શીખવામાં કંઈક સારો ઉપયોગ કે આ બધા પણ આપણને જોવા મળે છે સોશિયલ મીડિયા થી કે મોબાઈલ થી કે આપણને બધું શીખી શકીએ છે તો એ આપણના પર છે કે આપણે કેવા રીતે અહ મોબાઈલ ફોન નો યુઝ કરીએ. સારા માટે કે
હા ખરાબ ભલે આપ બરાબર છે, ને આપણને શું ફોન એક તો છે ને એક વસ્તુની જેમ જ આપણી પાસે રાખવું જોઈએ કે એનું ખાલી ઉપયોગ વાપરવું છે એટલું જ મહત્વનું છે, બસ એને આપણા જિંદગી માં આદિ નહી બનાવી દેવાનું એ એને આપણને.
હા એ જ તો બરાબર કીધું એને એના વગર આમ નહી કે ભાઈ એના વગર ન ચાલે હવે તો લાઈફ એવી થઈ ગઈ તો મોબાઈલ ફોન વગર કોઈને ચાલે જ નહી. મોબાઈલ ફોન ના હોય તો એ એ લોકો આમ ગભરાઈ જાય કે ભાઈ માર મોબાઈલ ઘરે છૂટી ગયો એને લાવવા લેવા પેલા દોડે કે ભાઈ એ નહી હશે તો મારું
હા, હા મેં કેટલા વ્યક્તિ જોયા છે આવા, કે ફોન વગર એમને જરાય નથ તે ચાલતું જેમ કે આપણે રસોડામાં ચાકુનો ઉપયોગ ફક્ત રસોઈ માટે કરીએ ને તેવી રીતે આનો પણ એવી રીતે જ કરવાનો. કારણ કે ખોટી રીતે ઉપયોગ કરો તો આપડો જ નુકસાન છે.
હા એ તો છે જ. કે ખોટી રીતે ઉપયોગ કરીશ તો એ તો આપનું જ નુકસાન છે, એના લીધે આપણને જ કઈક ના કઈક નુકસાન થશે. તો એના આ આ આથી આજ છે કે ભાઈ એનો ઉપયોગ આપણને સારા ચીજો માટે જ કરવાનો વધારેથી વધારે પર તુ ઉપયોગ પણ સારો નથી. તો મોબાઈલ ફોન લિમિટમાં યુઝ કરવો એ બેટર ઓપ
બેટર છે, હવે તો હું શું કે ઘરમાં બાળકો પણ મમ મોબાઈલના એવા થઈ ગયા છે તો હું એમના ભણતરના ટાઈમ પર ફોનને થોડું દૂર જ રાખું છું એ લોકોથી.
હા એ તો તમે એકદમ
હા અને ક શું થાય છે કે અહ આપડે પણ કશે ગયા હોય આપડે પણ ઇમ્પોર્ટન્ટ કામમાં હોઈએ કે આપણને ઊંઘ પણ આવતી હોય રાત્રે થોડુંક નોટિફિકેશનમાં આપણે આ વાગે એટલે આપણે તુરંત આપણું ધ્યાન એમાં ભટકી જાય.
હા એ તો એકદમ સાચી વાત છે કે ભાઈ થોડુંક પણ કઈક પણ વાગે તો આપણને થાય કે કોનો મેસેજ આવ્યો કે શું નોટિફિકેશન આવ્યો છે તો આપણે ઝટપટ ઉઠાવ થઈને એ જોવા આવે એના કર તા તો આમ છે કે મોબાઈલ ફોન તો રાત્ર સુતી વખતે આપણાથી દૂર જ રાખવું.
દૂર જ રાખવું એટલે જ તો અને પછી હું તો કેટલી એમાંથી છે ને કુકિંગ અને ફેશનનું ને બધું કેવું સારું સારું શીખવા મળે છે હું મોસ્ટ ઓફ એજ જોતી રહુ છું.
હા તો એજ ને કઈકયુ. ફૂલ સોજો ભાવ ચીજો જોવો હતો એ આપણને ફાયદો પણ કરે નુકસ એ તો સારી વાત છે કે આપણે કઈ યુઝફુલ વસ્તુઓ જોઈએ અને શીખીએ. તો એ આપણને ફ્યુચરમાં હેલ્પ જ કરવાના છે કઈ નહી આપણે બંને તો ભાઈ સારો ઉપયોગ કરી રહ્યા છે ચાલો કઈ નહી તમે પણ સારો જ ઉપયોગ કરજો.
હા હું પણ સારો જ કરુ હવે તો હું કોશિશ કરું છું કે રાત્રે પણ ફોન મારાથી દૂર જ રાખીશું અને સ્ક્રીન ટાઈમ થોડું ઓછું કરી દેહુ.
હા, હા બરાબર છે. એકદમ સાચી વાત, હું પણ સેમ જ કરવાની છું.
હા, હા ચાલો મળીએે પછી. ચાલો.